હા બોલો બોલો દેવજી ભાઈ.
કેમ સો ધવલ ભાઈ? એવું એમ અરે આજે તો, મુ બાર ગયો તો હમણાં બાર એટલે ફરવા નતો ગયો અમારા ગામમાં પરંપરા જૂની હે એમાં મેળો ભરાય હે. એટલે મે મેળા મ જો કે એટલી ગરમી પડતી હતી ને, કે તમે એટલી ભીડ ને એટલી ગરમી કે તમે ઊભું રહેવાની જગ્યા નતી.
હા હા.
એટલે હવે મુ જેવો જ્યો ત્યાં એટલે ઘણું બધું મને તકલીફ પડી કારણ કે ગરમી એ રીતે પડતી તી ને,
હા.
એના કારણે હવે તમે આવી ગરમીમાં જે ઉનાળાની ગરમીમાં મેળા ભરોય ન, એમાં ખુબ તકલીફ પડે કારણ કે ગરમી એક એવું વસ્તુ હે ને, જી તમારે આખી નહિ વાતાવરણમાં ક્લાયમેટ ચેન્જ આઈ તી ને એટલે, તમારે જે ઘણા બધા બદલાવ આયી જાતા હોય એ તમે કદાચ હોભલ્યું હશે કે, આ જે ગરમી પડે હે એ બધું આ જે, આપે આપણા કારણે જ પડે છે કારણ કે તમે જોતા હશો કે જે હાલ થોડો વરસાદ થયો એટલે સારો છે ને કે પહેલા તો એટલી ગરમી પડ જે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે એટલે ઘણા બધા પ્ર કાના જે ગરમી એવી પડે હે. જે એનું કારણ આપે જ છ જે આપણે વાયુ પ્રદુષણ ફેલાવ જે ધ્વનિ પ્રદુષણ ના કારણે ગરમી પડતી હોય હે, તમે કદાચ હોભલ્યું હશે. કે ભાઇ આજકાલ તમે ન્યૂઝનો ઓભલ્યું જ હશે કે જે, અલગ અલગ દેશો છે જેમ કે ઇઝરાયેલ, એ ઈઝરાયલમાં એવું છું કે જે તેમની જે સ્ટ્રેટ લાઈટો આવે, સિગ્નલ લાઈટ જે ટ્રાફિકને કંટ્રોલ કરે એ બીગલવ મોડી એટલે કે એ પ્લા ની હતી એટલી મજબૂત હતી. છતા ઈ ભીગાડવા માડી ને ચે રીતે ખબર કેરલ મોનીલો કે, એ હવે પ્લાસ્ટિક સે ઈ ભીગડે એટલે હું થાય કે એના કારણે નહીં, એટલી ગરમી ચેટલી પડી હશે તો એ પીઘળા માંડી હશે પણ એને એવું હત તુ કે તે આ એટલે હં જે ઠંડી ખુબ રેહતી એટલે તેમને જે જે લોકો લેહતા ને, ચેમને જે થોડા તાપમાન થી ઓલુ રહેતા. ક સંકળાયેલા એટલે જો તેમને થોડું વધારે તામાન થઈ ગયું ને એટલે તે કંટ્રોલ ના કરી શક્યા ને જે તેમ જે સ્ટેટ લાઈટો હતી ને તે વાતાવરણ પ્રમાણે બનાયેલી હતી. અને તે પીઘળવા માંડી અને એમાં, મેન કારણ પસી જે ગરમી એટલી પડી ને, કે તેથી તેઓ લોકોને જે, જે મૃત મૃત્યાંક આંકડો પણ ઊંચો આવી ગયો તો જે, કેટલા લોકોનું મૃત્યુ થયું જે્યા પછી તે પશુ પક્ષીઓનું પણ ઘણા મૃત્યુ થયું જે ગરમી વધી ને એના કારણે આપણા દેશમાં પણ તમે જોતા હશો. જે દિલ્લીમાં કઈ રીતે ગરમી વધી રહી છે તેનું જે પ્રદુષણ લેવલ પણ કેટલું વધી રહ્યું છે. દિલ્લીમાં હૌથી વધારે ગરમી પડે કારણ કે, ત્યાં તમે જોશો કે સૌથી વધુ ભીડ ત્યાં પણ હોય છે કે જે ટ્રાફિક ટ્રાફિક ખૂબ જ પ્રમાણમાં હોય છે દિલ્લીમાં, તેથી ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ થતી થતી હોય છે અને જેના કારણે પ્રદુષણ પણ ફેલાતું હોય સે, આ તો જે પ્રદુષણ એ હાલ જે ગરમી પડે હે ઈ તમારી બાજુ કેવી પડે, એના વિશે તમારે શું કેવું છે? ગરમી વિશે
હા, મારે તમને એ કેવું છે કે જેથી કરીને ગરમી પડે ને એટલે ઓકસ જનને ખોલો ખોલી નાખે, ગરમી પાડે એટલે એના ખણ ઝેર બધા ફાળી નાખે સે, જેથી કરીને એક એવું બળી જતુ હોય સે કે, હું તમને શું વાત કરી શકુ. એક એવી સંખ્યા પ્રરમાણે દ્વારા કે હું તમને વાત કરું કે જેથી કરીને એક અલગ-અલગ લોકોને બધેય ગરમી પડતી હોય છે, જેમ કે, અ.. આ તાન બધી બધું ભેળું થઈ જતું હોય છે, જેમ કે મુ ત અમાર ગામની પરંપરા વિશે વાત કરી શકું, કે અમારા ગામમાં એક એવી પરંપરા આવેલી સે કે જેથી કરીને ઘણાં લોકો મ.. દ, દુર થી એટલે બીજા રાજ્યમથી અમારા, અમારા જેવા આવતા ગુજરાતમાં આવતું હોય છે, જેમ કે પેંપળુ ગામમાં પેપળુ ગામની અંદર એક નકણ ભગવાન નો મોટો મેળો ભરાતો હોય છે, જેથી કરીને એક મોટી એવી મંદિર બણાવામાં આવે છે, જેથી કરી એ લોકો પબ્લિક દર્શન કરી શકીએ, અમારે ગામની અંદર હાળી હાતસો વરસ જૂની પરંપરા સે, જેથી કરીને જૂની પરં પરાશેય એ મુજબ જેથી કરી નેહળા મોડઠાના બકતર અમારા ગામમાં તારણ કર છે, એટલે લકરોડોમાં ચલ સંખ્યાની અંદર અમાર ગામમાં પબ્લિક આવતી હોય છે, જોવા રાતના બાર વાગ્યાના સમય આસપાસ કે જ્યાં થી કરીને એટલા ટાઈમે એ અમારા ગામમાં બકતર આવતું હોય છે, લોકો હોય એને જોવા માટે ઉમટી પળતા હોય છે, જેથી કરીને અમારે ઈચ કેવું છે, કે જે અમારે આ પરંપરા મુજબ જે હાળી આતસો વરસ જૂની હેડ ચાલતી આવે છે, ને આમાં બિલકુલ સારી એવું વાતાવરણ બણી જયું છે, જેથી કરીને દી હા, દિવાળીનું અંદર એવું બધું વાતાવરણ થઈ જતું હોય છે, જેથી કરીને કે આ બધી આ બાજુ-બાજુના લોકો ના પછી જે અ, દરબાર છે, ઠાકોર છે, પરજાપતિ છે, પછી સુથાર છે, એમ મને અનેક-અનેક જાતો નો ત્યાં મ, મેળો ભરાતો હોય છે. એવ જ પ્રમાણે હું તને વાત કરી શકું કે જેથી કરીને એક અમુ અસંખ્ય રીતે એમાં સભામાં બધી સભા ભરાતી હોય છે, જેથી કરીને અમે લોકો અ.. સેવામાં જોડાયેલા હોઈએ છીએ, જે આમ, અમુક એવા પ્રકારના માણસો ત્યાં આવતા હોય છે, જે દા, દારૂ પીને આવતો હોય છે, પછી એમને કંટ્રોલ કરવા એવી જ રીતે હું તમને વાત કરી શકું કે એ બધું ના કરવું જોઈએ, કે જે થી કરીને એક સંખ્યા દ્વારા એવી રૂઘી અપ પ્રમાણ આવી વાત થતી હોય છે, કે એક એ સંખ્યા ખ્યા એવી રો કે હું તમને વાત કરું કે જેથી કરીને ગરમી પરમાણ પ, પડવાનું કારણ એક જ છે કે જ્યાં ખુબ બધા જંગલો કપાઈ રહ્યા છે, જંગલો કપી અંદર રેવું, વાત વાતાવરણ ચેન્જ થઈ રહ્યું છે અને એની અંદર
પડ પડી રહ્યા છે જે તાપમાનની અંદર જે પડ પડે છે એટલે જેથી કરીને ઓક્સિજનને તકલીફ પડતી હોય છે. એવી તકલીફ પડતી હોય છે કે જેમાં અમુક જંગલો કપાય એટલે ગરમી પડે એટલે જે એની અંદર ઓક્સિજન સેવ ઓછો ઓક્સિજન ઓછો થાય એટલે એની બિલકુલ એની સંખ્યા ઘટી જાય એટલે એની ઝાડોની સંખ્યા ઘટી જાય એટલે ઓક્સિજન ઓછો પડી જાય. એવી જ રીતે હું તમને વાત કરી શકું કે અંદર ઈ જ પ્રમાણે ઓક્ ઓછું થતું હોય છે કે તમારે શું વિશે જ જાણ આપે છે મને જણાવો એટલે મને
હા, હું તમને એક વાત કહું કે ઓક્સિ જન જે જે તમે ક્દાચ હોમભાડયું હશે કે ઘણી રીતે ઑક્સિજનના કારણે પણ ઘણા લોકોનું મૃત્યુ થતું હોય છે એનું જે એક મેન કારણ હે ને એ જે ગરમી છે ગરમી જો પછી કંટ્રોલમાં થઈ જાય તો આપણને કઈ શું નુકસાન થતું નથી. એટલે મું એવું કહેવા માગુ છું કે તમે કદાક આપણે જેમ ભારતમાં ગરમી પડે એમ બીજા દેશોમાં પણ ગરમી પડે કારણ કે આ બધું એક ક્લાઇમેટ ચેન્જના કારણે થાય. અન જે આ ગરમી પડવાનું મેઈન કારણ શું તમને ખબર? જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે તેના કારણે. હવે ગ્રીન હાઉડ ઇફેક્ટમાં શું હોય કે જે ગરમીના જે કિરણો હોય છે ગરમી વધુ પડે જે ઓક્સિજનનું લેવલ ઘટે એના કાર ણે આપણને ઘણી પ્રોબ્લેમ થતી હોય છે. એટલે મું તમને કેહેવા માંગુ છું કે અ ઘણી બધી ઈસુ એવા ના કારણે થાય.
હા હા.
એટલે મારે કઈ હવે તમન મું તમે ગ્રીન હાઉસ ઇફેક્ટ કઉં કે જે જે સનની જે સૂર્યની રે રેયર આવતી હોયને જે અર્સ પાહે આવે એના કારણે ગ્રીન હાઉસ ઇફેક્ટ થતું હોય છે હવે હું તમન ઈ ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય ને એના કારણે પણ ગરમીનું પ્રમાણ વધતુ જતું હશે જે ગ્રાઉન્ડ જે સૂર્યની કિરણ પૃથ્વી પર આવે પછી જે પૃથ્વીજી આ ઉર્જા શોષી લે હે જે ગરમી બાહર છોડે, હવે કાર્બન ડાયોક્સાઇડ છે, જે મિથેન છે, જ્વાળા પછી જ્વાળા વાપ છે પછી જેવા ગ્રીન હાઉસ વાયુઓ આ ગરમી ને અટકાવી રાખે છે. પરિણામે જે પ્રદૂષણ વધે હવે તમે કદાચ એમમાં ગ્રીન હાઉસ ઈફેક્ટમાં હે ને જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, મિથેન હોય છે. જ્વાળાશય હોય છે પહિ નાઇટ્રોજન છે એવા બધા ઓઝોન જેવા સ્તરો હોય છે જેના કારણે આવું થતું હોય હવે મું તમને એક વાત કહું કે જે ઓ ઓઝોન સ્તરની વાત તાઈ તો ઓઝોન સ્તર એ શું હોય ખબર? કે જે સૂર્યમાંથી આવતી જે યુવી કિરણો હે એને રોકે હે કે જે સૂર્યમાં સૂર્યમાંથી જે યુવિક કિરણો આવે ને તેને કંટ્રોલ કરે ને તો જે આય રયુ કેવાય ઓઝોન સ્તર એટલે ઓઝોન સ્તર યુવી કિરણોને કંટ્રોલ કરે જેના કારણે આ આપણને ઘણું બધું જે કેન્સર જેવી બીમારી થતી હોય છે જે યુવી કિરણોથી તે નથી થતી તે અટકી જાય છે હવે તેના કારણે જે બીમારીઓ ના થાય કેન્સર આ જે શરીરમાં ચામડીમાં ઘણા તમે જોયા હશે કે રોગો થતા હોય છે. હવે એ હવે એનું કારણ છે કે હવે વજન સ્તરે પણ પાતળું બણતું ગયું છે ધીરે ધીરે તે ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે ઔજન સ્તર પાતળું કારણ કે ઔજન સ્તર એ ઓક્સિજન અને ઓ પ્લસ બનીને ઓ ટુ અને પ્લસ ઓ ઓને બણી ને બણે એટલે કે ઓથી એ ત્યારે ઔજન સ્તર બણતું હોય છે એટલે એના કારણે ધીરે ધીરે હવે ઔજન સ્તર પતડુ બનતું જાય છે જેના કારણે આપણે જે કેન્સર જેવી જે શરીરમાં જે થતી ની બીમારી પણ થતી હોય તમારે શું કેવુ છે જે
હા પણ તમારી વાત સાચી છે જેથી કરીને તમે મને વાતાવરણ વિશે વાત કરી કે એટલે મારે કેવું છે કે અંદર એવું બધું થઈ જતું હોય છે કે તમે મને વાત તો કરી નાખી હા એમાં પ્રકાર એક જ હોય કે જેથી કરીને એક એક ઠંડા વાળો વિસ્તાર હોય જયા ઠંડો વિસ્તાર હોય વાતાવરણ હોય છે અને જે ગરમી વાળું વાતાવરણ હોય ત્યાં ગરમી વાળો વિસ્તાર હોય છે જેથી કરીને આપણા ગુજરાત ની અંદર વાત કરી શકું કે આપડા ગુજરાતમાં ત્રણ પ્રકારની એ ઠંડી પડે, પછી ગરમી પડે અને એક ચોમાસાની અંદર વરસાદ પડે આવી આપડે ત્રણ સિઝનો છે. કે જેથી કરીને અમુક વિસ્તારોની અંદર જે ગરમી પડતી હોય ત્યાં ગરમી જ પડતી રહે છે અને જે ઠંડી પડતી હોય ત્યાં ઠંડી જ પડતી રહે છે કે આપણે જમ્મુ કાશ્મીરની અંદર ત્યાં એકલો બરફ જ ત્યાં જોવા મળે કે ત્યાં ઉનાળો હોય કે ઠંડી હોય કે ચોમાસું હોય ત્યાં પણ વરસાદ નથી આવતો ત્યાં બરફ નો વરસાદ આવતો હોય છે બરફ નો વરસાદ આવતો હોય એટલે ઠંડી વધે ઠંડી વધે એટલે એમનું પ્રમાણ ઠંડીનું માઇનસ સેલ્સિયસ ઓછું થઈ જાય ઓછું થઈ જાય એટલે એમનું ઠંડીનો પ્રવાહ વધી જાય અને એને જ નીચે આપણે આપડે આવે છ કે જેથી કરીને આપડા ગુજરાતમાં લોકો રાજસ્થાન ની અંદર જે ત્રણ ઋતુ જોવા મળે છે. એક છે તાપમાન એટલે ગરમી વાળું એવું પરમાર હા અને એક છે. હા ઠંડી વાળો આપણેે જે શિયાળા ની અંદર ખૂબજ ઠંડી પડતી હોય છે જેથી કરીને ઠંડી પડે એટલે આપડે બધું અંદર ઓ થઈ જતું હોય છે ઓ થઈ જાય એટલે ઠંડી ની અંદર એક બધી પ્રમાણતા એ વધતી જતી હોય છે જેથી એ ઠંડા વાળા વિસ્તારની અંદર આપણે ઠંડુ બધું પાક લેવો હોય તો બધો ઠંડો વાવો પડતો હોય છે જેમ કે બટાકા એક ઠંડીમાં રહે એ ઠંડીમાં રહે એટલે બટાકા એને ઠંડીમાં વાવવા પડે. પછી કહું ધઉ એક ઠંડીમાં વાબબા પડતા હોય છે જેથી કરીને આપણે ઘઉ લઈ શકીએ. પછી એક જીરુ છે પછી જેની અંદર એ પણ આપડે ઠંડીમાં વાવવું પડે પછી વરિયાળી છે એક પણ ઠંડીમાં વાવવુ પડે છે પછી એવી જ રીતે ટમાટા, ટમાટે આપડે-આપડે ઠંડીમાં વાવવા પડે જેથી કરીને એ ત્રણ-ચાર વર્ષ જ સુધી ટકી કે એટલે એમાં એક એક રિ-એક રી તે આપડે નીચલા વિસ્તારની અંદર બેંગ્લોર બીજા વિસ્ તાર છે, શ્રીલંકા બીજો વિસ્તાર છે, ગોવા વાળો વિસ્તાર છે. ત્યાં ગરમી જ પડતી રહેતી હોય સે એ સાઈડ ગરમ હા ઠંડી બીજો વિસ્તાર પડતો જ નથી હોતો, એમાં એક એવી એવું હોય છે ત્યાં ગોઠવવામાં આવ્યું છે જેથી કરીને ઈ ત્યાં ઠંડી વાળો વિસ્તાર નથી કે ત્યાં બરફ વાળો વિસ્તાર નથી કે ત્યાં વરસાદી વાળો વિસ્તાર નથી. ત્યાં દરિયા કિનારા વાળા વિસ્તાર આવી ગયા. દરિયા કિનારા વાળા વિસ્તાર આવી તો ગયા પણ લેકીને અમાં એવુ થઈ જ્યું હો કે જેથી કરીને એમાં એક ગરમી વધતી ગઈ અને જ્યાં ઠંડીનો પ્રવાહ ઓછો થતો ગયો. ગરમી તો વધી ગઈ પણ ઠંડીનો જે પ્રવાહ હતો ને ઓછો એકદમ થઈ ગયો અને જે દરિયા કિનારે તો છે જ પણ જે આ અમુક ચોમાસાની અં-ચોમાસું તો આવતું હશે પણ લગભગ તેને વરસાદ હાવ ઓછો આવતો હશે છાંટા-છયા જેવા વરસાદ આવતા હશે. ત્યાં પણ વધારે વરસાદ નથી આ